હલો, જય શ્રી કૃષ્ણ. હા.
જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છો? બસ મજામાં! બસ મજામાં.
શું કરો છો હમણાં તમે?
બસ આજ, છોકરાઓ આઇવા છે સ્કૂલ થી હવે પાછા ટૂશન જવાના એટલે કઈ ને કઈ હવે નવું બનાવી આપ તે સ્નેક્સ આઈટમ, બીજું, રોજ એટલે રોજ નું ટેન્શન અજ હોય મત મતલબ રોજબુ રો શું શું બનાવી આપાનું નવું નવું અને
હા તો ચાલે છે તમે જુઓ આજે તો અમે બી શું વિચાર કર્યો છો. કઈ સમજમાં નથી આવતું શું બના તમે છે આજે શું છે કે પનીર નું ઉપર આચમાં બધું કર્યું છે. બધું ખાઈ ખાઈને થાકી ગયા છે ને બધા લોકો એવુ છે.
હા તો પણ આપડે, પેલાથી પ્રિ કરી રાખવા પડે આપણે શું બનાવીએ એટલે રોજની નવી નવી રેસીપી આપણે વિચારીને જ રાખવા પડીએ
આ તો આજે શું છે કે હવે બ બધા લોકો ને રજા છે અને સામે શું શું થયું છે કે બધા લોકો કે છે કે ભાઈ એમનું મન નથી લાગ બધાનું કે શું? પ્લાન કર્યું છે તમેં કઈ કરો છો પ્લેન કઈ જાવા માટે, કંઈ તમારે કઈ જાવું છે એવું કઈ?
ફરવા જવાનો પ્લા પ્લાન, હા. બસ હવે ફરવા જવાનો તો કેવી રીતે છે હવે છે ને અમારા મતલબ જૈનમાં પણ કેવી રીતે છે હવે આ પ્રદુષણ ને એવું બધું ચાલુ થવાનું ચોમાસું, તો એ પેલા મતલબ બધા ફ્રેન્ડ ફ્રેન્ડને મળીને એવું વિચારીએ કે કશે ફરી આવી એમ.
પ્લાન ભેગા થઈને.
બીમસ કરીએ પ્લાન છે એકચુલી શું છે કે બધા લોકો સાથે અં રહે છે તો અ શું છે તડકું ઘણું છે અને તણખોમાં શું થાય કે બધા લોકોને પ્લાન બન્યો છે કે અમે સ્વિમિંગ પુલ જવાના છે બધા લોકો એ ફરીને આવીએીએ એ આ પ્લાન કરીએ તો આમાં શું છે કે એમને ઘણા બધા જે જહીંયા કોસ્ટ્યુમ બી હતી બધા પાસે તો એ કોસ્ટ્યુમ લેવાના છે પછી આના માટે અમે શોપિંગ કરી દીધી કરે એમને બધાને કોસ્ટ્યુમ અપાવી દીધી છે અને આજે એમને પ્લાન છે કે આજેથી્યાંશે મેં એ માટે જવાના છે. બધનું પહેનજ કરવા છે અને છોકરા લોકોને રજા એમનું મન નથી લાગતું એમનું શું કે કંટાળી ગયા છે એમને કેહે છે કે મને તો બહાર જવું છે અમને આ કરવું છે. પછી એમની સતાાય કે એમને ગેમ જો જવાનું છે બધાને ગમ જો બ સારું નાના છોકરા હોયને તેમને ગરમે જ ત કંટાળી જાય છે એમનેું મા એ માટે તો કઈ છે નઈ.
કઈ ને કઈ કઈ ને કઈ એક્ટિવિટી કરવા જોઈએ ફન જોુએ ફન એ છોકરાઓને તો
હા પ કેવું છે કે અમે ઘરમાં એમનું કાઈ બી લઈને આપ્યું હત તમે હું આપ્યું છે એમને એમ ગેમ આપ્યું છે બધી બધી રીતે ચીજો આપ્યું છે પણ એમને શું છે કે એ અત્યારે બી એ કંટાળી જાય છે કે એક કલાક રમીએ પછી એ બોર થઈ જાય છે પછી એમનો શું પ્લાન છે કેાઈ એમને ક છે આજે તો એમને જવું જ છે કે મારે તો કઈ ના કઈ તો જવું છે એટના ઘણા બધા દીસ દિવસ થઈ ગયા મારી છુટી નીકળી ગઈ છે બધી મારે કઈ તો જવાનું જ છે આમ કે છે. પછી અમા જે વિચારું છે પેલા સ્વિમિંગ પુલ જવાનું છે ગેમઝોન જવાનું છે અરે બંને પ એક જગ્યા તો જઈ શકી પ્લેન છે આ
હા બસ છુટી આવે એટલે છોકરાઓ ન એજ હોય જ કે મમ્મા મમ્મી કશે તો લઈ જાઓ પપ પપ્પા કશે તો લઈ જ આવી રીતે બસ ફ ઘરે તો એમને બોરજ મારે છે.
કંડા દુખી કહી દે છે ને લોકોને એમ કઈ સાભળતા ન રાજાઓ તેમનું તોફાન છે ઘર એમનું જો હોમવર્ક બનેલું હોય એ બી કરીને ખતમ થઈ ગયું છે અને બીજું એમને કઈ કઈ ઈચ્છા નથી થતી ઘરમાં રહીને પછી એમને ખાવાનું બી મસ્ત છે કે એમને કલાક બે કલાક પછી એમને કઈ ને કઈ જોતું હોય છે તો હવે શું છે જો હવે મેંગો શેક બનાવીને આપી દીધું છે પછી એમને પનીર નું પરંઠું પછી બે કલાક જશે ને કે એમને ક્યાયા પાછોળ ભૂક લાગે છે તો આના માટે હું શું પ્લાન કર્યું છે. કે કસ્ટર્ડ બનાવ્યું છે એમને કસ્ટર્ડનુંું પ્લાનિંગ ચાલે છે કસ્ટર્ડ બનાવીને શું છે કે મૂકી દેવાનું છે અને અમે ઘણા બધા જે છોકરા જે છે બનાના નથી ખાવતા તમે જો આ ના દાણમ નથી ખાવતા પછી એમને લ નથી ખાવાનું હો તો પછી આ કસ્ટર્ડ તમે બનાવીને મૂકી દે છે હા હા પછી બનાવીને મૂકી દેસુ ફ્રીજમાં પછી જ્યારે એમને ભૂખ લાગશે ખાઈ લેશે પછી એમ ઘણા તેર પછી એમને ભૂખ લાગશે પછી
હા. તો બરાબર જ કયો તમે ભેજો. છોકરાઓ હોય એટલે આમ કઈને ઈ આખ દિવસ ક્યાં જતો રે ખબર જ નથી પડતી આમ છોકરાઓ સ્કૂલ જઈને આવે અ ટિફિન ને એ બધું આપીએ ને પછી પાછા ઘરે આવે એટલે પાછું મતલબ કઈ લાઈઇટ બનાવા જ પડે ખાવાનું પછી પાછા ટ્યુશન જાય ટ્યુશન થી આવીને પાછો સાંજે શું બનાવવાનું તે નવું નવું કઈ ને કઈ સાંજે તો આમ કઈ ને કઈ નવી આઈટમ જ જોઈએ આમ મમ્મી આજે શું બનાવ્યું મમ્મી આજે શું બનાવ્યું એવી રીતે
આા તો છે તમે સારું છો બી તું છે કે એમડું જે ડેલી રૂટિન ને જયારે સ્કૂલ જાતો ત્યારે એમનો કોઈ વાંધો નથી આવતો ત્યારે એમને આ શબ્દ જ નથી આવતો કે બોર થઈ ગયા છે એમનું રૂટિન એું મોર્નિંગ સિક્સ વાગે ઉઠવાનું છે પછી ખાવાનું પછી એસ્ કરવાનું પછી સ્કૂલ જવાનું આવવાનું ત્રણ બજે પછી રેસ્ટ કરીને ખાવાનું પછી એમને ટ્યુશન જવાનું પછી પ્લે કરવાનું પછી ઘરે સાંજે રાતનું સોવાનું ટાઈમ થઈ જાય પછી આમના શું થાય છે સુધી એમને સોતા હો છે એ એ હું પૂરી નથી કરતી આના છોકરાઓ લોકો કર આઠ નવ વજે ઉઠે છે પછી બ્રશ કરે નાસ્તો કરે આ બધું કરે છે બધા લોકો સાથે પછી એમનું લેટ થઈ જાય છે અને એમનું પછી એમનું ટાઈમ નથી નીકળતા સ્કૂલ જાય તો પછી ટાઈમ એમ નીકળી જાય છે ને આતો છે પછી એમને ડેલ કાલે બી અમારાથી બોર થઈ ગયોું પછ કે મારે ત કઈ કઈ કરવું છે પછી એમના સાથે બોર્ડ ગેમ રમ્યો લુડો રમી પછી બ એક કલાક પછી કે માર હજી મન નથી લ તો પછી હજી શું કરવાનું હોય
પણ આમ હા ક્યારે આવી રીતે આમ મજા આવે કે છોકરાઓ સાથે આપણે પણ ટાઈમ સ્પેન્ડ કરીએ તો છોકરાઓ પણ આમ રાજી થઈ કે મતલબ તો શું આપણે ઘણી વખત ઘણા જોવા પેરેન્ટસ જોઈએ કે આખો દિવસ મોબાઈલ ને ટીવી ને એ લોકો મતલબ પોતાના કામમાં બીઝી રહી છે છોકરા છોકરાઓને ટાઈમ પણ નથી આપતા તો આપણે એવી રીતે આપણા છોકરાઓ સાથે પણ હળી મળળીને એવી રીતે જ રેવા જોઈએ કે મતલબ ફ્રેન્ડ બનીને રેવા જોઈએ આમ છોકરાઓ સાથે તો શું છોકરાઓ એમ રાજી થઈ કે લોકોને પણ એમ લાગે કે હા ચ મારા મમ્મી પપ્પા પણ મારા ફ્રેન્ડ જેવા જ છે એમ
હા તો સમસ્યા શું બોલતોો એમાં છે પછી એમને શું છે હું શું પ્લાન માંગુ છું તમા માટે કે એમને કઈ નઈ એક્ટિવિટી કરાવવી જોઈએ જ કે હું શું છે કાલે હું એક કલર લાઈને મૂકી દીધુંું પછી તમે આને કઈ ક્રિએટિવિટી તમે કરો તમે કઈ બનાવો પછી એમને કલર કરશો પછી શું છેને હેન્ડમેડ કલર ડો આવે છે ડો નું તમે કઈ ફોર્મ્સ બનાવી દો પછી એમને શું છે નેમ પ્લેટ બનાવીને હું એમને દેખવી દી કે નેમ પ્લેટ બનાવી દીધી અને એમનું નામ વામ લીખીને પછી એમને કલર કરવાનું હોય પછી એમને એક દેડ કલાક એમનું નીકળી જ જાય છે પછી એમને તો સારું લાગે છે હું પેઇન્ટિંગ કરવા માટે કઈ તો ડિરન્ટ ડિફન્ટ
તેમ હ મારા પણ મોટા છોકરાઓ છે તો એ લોકો પણ હું ઘરે આવે સ્કૂલ થી એટલે સ્કૂલમાં કઈને કઈ પ્રોજેક્ટ બનાવવા આપે તો તેમાં આપણે એની હેલ્પ કરીએ તો આવી રીતે આમ ટાઈમ જાય તો ખબર પણ નથી પડતો છોકરાઓ સાથે
હા તો તમે સાચું કો છો પછી અને બીજું કઈ પછી તમને સની રા ખતમ થઈ જશે પછી એમને છે કે લને પે સાર જવાનીીત થ ગયું છેમ એમ છે સગલ ચાલુ થવા છે એ ભણવાનું છે ઘણું બધું એક્ઝામ છે એમને એઝામની પ્રિપરેશન કરવાની છે તો જયારે એક્ઝામ રજા છે તો એમને કઈ એવું નથી લાગતું છોકરરોને મને ભણવું છે એમને શું લાગે કે જયારે તીણ ચાર દિવસ રહી જાય ને ત્યારે તમને કે કે હ ભણવું છે એક્ઝામ પાાક લી ગયા આ બધી રીતે આ બધી વસ્તુ ખવાની રછી
ટાઈમ જતો ખબર પણ નથી ને વેકેશન માં તો હજુ છોકરાઓ બધા વેકેશનમાં તો બધા નાની ની ઘર જ એ ત્યાં તો હજુ ટાઈમ ક્યાં જતો ર એ સમય ત ખબર જ નથી પડતો. પૂરો દિવસ ખાવાનું બનાવો અને બધા હળીમીને ભાઈ બહેનો બધા રવાનું અને છોકરાઓ છોક છોકરાઓ માસીનાને બધા ભેગા થાય એટલે તો ત્યાં ત્યાં સમય જતો રહેે તો ખબર જ નહી પડતી હતી, આ રોજ એ મતલબ સવાર સાંજ બપોર કઈ ને કઈ નવી નવું નવું નવું બનાવ્યા જ કરતા હતા. વેકેશનમાં તો
તચ અને બીજું શું છે એમનું શું છે કે હવે અમે શું કરતા હતા કેટલું હોટલું બનાવીને મકકીધ અને ગુજરાતી માં તમને ખબર છે ખાવાનું બધું ઘણું બધું હોય. છે . બધાણી વધી તો એમને મારા છોકરા શ થાય છે બધા લોકો સાથે કે એમને થેલું જો. ક્યારે ગેસ્ટાય જ એમને શું થાય કે એમને પ લોકોને ખબર છે કે ગુજરાતી છે તો એમનુંયાં હાંડવો થેપલો આ બધું બને છે પછી એમની એવી રીતે ડિમાન્ડ હોય છે કે તમે આ બનાવો. તમે ડોસો બનાવો કઈ બી તમે રોટલી ખ તમને ખબર છે રાતે બધાને નથી ભાવતી ને
તો હું રોજ રોજ ભાવતી નહી હોય તો આપડણે થેપલામાં જ આપણેે છે ને એને નવી નવી વેરએશન કરીને આપી શકીએ કોઈ વખત મેથી ના બનાવી આપીએ કોઈ વખત દૂધી ના બનાવી આપએ કોઈ વખત એવી રીતે અલગ અલગ નવા નવા થેપલા પણ બનાવીને આપીએ તો એ પણ એમના હેલ્થ માટે સારું ને એ લોકો ખાઈ પણ લઈ એમને શું એમાં ખબર પણ નથી પડતી એમ
આ તો છે મા છોકરા એમ જ છે ત્યાં દૂધી નથી ખાવતો પછી દૂધી ન એટલું બના્યું દ તો પછી એ લાગે જેું પણ એમને વધ શું છે કે મેથીનું એટલું વધારે ભણે છે. જ્યાં તમે બનાતો હોય બાર સુધી આવે ના ત્યારે આ તો ઘરમાં મેથી નો થેપલો બન્યો છે. હા ત ન સ્મેલ આવી. જય જગ્યા તો પછી કે મારે તો ફાઈવ સિક્સ ગણવાનું ગણવાનું જ છે પછી એને સુબે સવારે સાંજ એને થેટલું જ આપું હોય કમે ના નથી પાડવાનું હોય છોકરા લોકો ને તમને આ બધું એ સારું લાગે છે ને કઈને હેલ્થ માટે બ સારું રહેે છે.
હા એ તો છે જ બસ મેં પણ સેમ આજે હવે સાંનયા માટે પાણીપુળી ની તૈયારી કરતી છું. રોજ કઈ ને કઈ હ એક દિવસ રેસીપી વાળું બનાવું એક વખતે સાદી રસોઈ બનાવી કે જેવી રીતે દાલ ચાવલ છે કડી ખીચડી છે એક દિવસ આવી રીતે બનાવવું એક દિવસ પછી આઈટમ બનાવવું એવી રીતે કરવા પડે રોજ રોજ
હા તો છે જ પણ તમે જો આજે અમે ફરવા જવાના છે કઈ ધાર જાય તમે બહાર જવાના છે પછી અમારે શું છે કે અમે તો થેપલું બનાવીને રાખી લેવાનું છે પછી થેપલું નો એના છોકરા ને લગે જ ગાડી બેઠ કે મને થેપલું આપો જ્યાં સમય નહી લતું હોય ત કારણ વજે ન ચાલે તને ભાાનુ તો ગમશે જ નહીં મને થટલું તો જોઈએ ત્યા ભાનું તમે ખવડાવો ને ખોડો ને થેટલું તો સાથે રાખવાનું મળે તો ફેમસ થાય છે પછી રે ઉઠને છ બે થેલું પાંચ થેપલું બનાવવાનું હોય પણ બનાવાનું જ છે મારે તો પાંચ તો લઈ જવાનું છે કે આના માટે તો રાખવું છે એમાં તો સારું છે કે છોકરો ઘરની શું એ ખાય છે તમને ગુજરાતી મને સારી વસ્તુ લાગે તમે ઘરનું બહુ સારું સારું બનાવી શકી
હા એ તો છે જ બીજું
શું તમે
બસ કઈ નઈ એજ હવે રોજ રોજ શું બનાવવાનું ને ઘરમાં આખો દિવસ ચાલ્યા જ ઘરે ખાવાનું પીવાનું
હા તો છે પછી તમે જો ઠીક છે ને જય શ્રી કૃષ્ણ પાછું મળએ જ છે હા હ